અને મારી આવ
અવાજ આવે છે અવાજ હા એકદમ સરસ આવે છે અવાજ હા હવે તો સરસ ગુજરાતી પણ આપણું મતલબ ચોખ્ખું થઈ ગયું શાળા પછી અભ્યાસક્રમ સવારે હું કોઈની જોડે વાત કરતી હતી પ્રવૃત્તિઓ ઓ હા પછી પણ બીજા સરસ શબ્દો પણ બોલ્યા વિસ્તાર આપડે જે કહીએ છીએ આ વિસ્તારમાં તમારું કયા વિસ્તારમાં ઘર છે આપડણે હા હું ઈજ કેતી હતી કે અયોધ્યા મંદિર એવું હું બહુ અહિયાં છે અમદાવાદમાં પછી સારંગપુર હ હું લગભગ લગ્ન પેલા ગઈ છું મને યાદ નથી આવતું
હ
ધ્યાન નથી આવતું અને તમે હમણાં શું કેતા હતાા હાજી શું કેતા હતાા તમે
કોઈ આવ્યા છે
ના ના ના હમ
આ
હા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જે અક્ષય કુમાર નો એક વિડીિયો આવશે ને તમે યુટ્યુબ જોશો ને અક્ષય કુમાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિડીયો તો એનો પચાસ મિટ કે પચાસ કે અઠ્ઠાવન મિનિટ નો વિડીિયો છે એટલે એને પણ ત્રણ વર્ષ થઈ ગયા એ વિધયો બનાવને અ ત્રણ વર્ષ થી વધારે થઈ ગયા પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયું જય નું નવું બન્યું ને તરત જ ગયા તા
હા મારી બેન પણ ત્યારે જ ગઈ હતી
હા સમય અનુકૂળ આવી ગયોને તો તરત જ ગયા
હું પણ નથી નથી ગયા ત્યાં
હા સરસ તો તો ત્યારે બધું બાંધકામમાં ધૂરવું હતું ખાલી આ સ્ટેચ્યુ બનેલું હતું બસ ભત્તે પથ્થર બાંધકામ અ મેન્ટેનન્સ બધું ચાલુ હતું હવે તો જો ત્યાં મેકડોનાલ્ડ બની ગયું અને એમ કે છે કે મહિલાઓને જ બધાને રોજગારી આપી છે હરેક ત્યાં જે અ ખાવા પીવાના ખાવા પીવાની દુકાનો છે ને.
બધું મહિલા મહિલા જ ન છે ત્યાં.
રજગારી વધારે આપી છે નરેન્દ્ર મોદી એ તો એ બધું બહુ સરસ કર્યું છે હા બહુ સરસ કર જે બધા છે ને ત્યાં ખાવા પીવાની દુકાનો હા ઈ તમે વિડીિયો જોવ ને યુટ્યુબમાં તો પણ મજા આવે એું છે
તે બધું કામ અમદાબાદમાં બહુ કામ કર્યું છે તે રોડ રસ્તા વાગેરેને દેશમાં બહ સરસ કામ કર્યું છે
હા હમ
આ હું તેમને ક્યારે જોયું જય્યારે હું નવમ ધોરણમાં ભણતી હતી તે રોડ શો હા જોયા ત આ
અરે વાહ બહુ સરસ
ત્યારે હું સ્કૂલ માં નાવીધો હમણાં જ ત્યાં ત્યાં પેલા અમારા. સ્કૂલમાં જ હતા ને તે અમારા સ્કૂલ. બાર ને બધા બાળકોને ઉઊભા રાખ્યા હતા.
અચ્છા તો તમને યાદ પણ હશે કેટલા વરસ પેલા વીસ વરસ પેલા. વધારે.
ના ના હા વીસ વર્ષ પહેલા તે બે હજાર બે ની વાત છે.
હમ.
હમ ત્યારથી એને જોયું હતું તે પહેલી વાર ત્યાં. તમને રૂબરું જોયા.
હા રૂબરૂ છે મારા સેલ્ફી વિડીયોમાં મેં લીધા છે મારાથી બે. એટલે મેં આમ મારી આમ આગળ થી નીકળી ગયા જલ્દી અમે સેલ્ફી નો ઓ. કેમેરો ઓ ફેરાવી એ. સરસ અને મારી સેલ્ફી માં છે સેલ્ફી વિડીયોમાં મારાથી ચાર. ફૂટ દૂર છે પણ આ મારી આગળ થી જ નીકળી ગયા હું બીજી લાઈનમાં બેઠી હતીથી.
હા તો ક્યાં તમને જોયું મળ્યું મીન્સ.
ચેમ્બર માં ત્યાં હાજી.
હા તમને ક્યાં ગયા હતા ત્યાં.
અઢાર ડિસેમ્બર ત્યાં દેશમાં આવ્યા હતા ને.
આવું હા તમને હું પણ. મતલબ આવ્યા હતા ને પણ ત્યાં મારી તબિયત બગડી ગઈ હતી. ત્યારે હું નહી નથી ગઈ.
હમ.
ત્યારે મેરા મારા ભાઈ એ અને તે સેલ્ફી પાડ્યા.
વાહ સરસ હાથ મિલાવાનું ના. કેટલા આગળ પાછળ નામાં ટૂંકા જાડાપાડા. કદાવર માણસો એટલા મોટા મોટા હા. અ નહી લાંબા ચોળા એક તો એ લોકોની જે સલામતીના બધા હતા. અ સેવાધારી બધા વોલન્ટિયર સ્ટાફ હતો અને બીજા હાથ મિલાવા. પછી હાથ મિલાવ ન થયું પછી સ્ટેજ ઉપર પાંચ સીડી ચડી ગયા. તો અમે તો નાના નાના બધા દબાવા માંડ્યા કે હવે દબાઈ.
દબાવ માં દબાઈ જશે.
હમ અને ત્યાં બધા. બધા જાતિનોો એક એક ડાન્સ હતો. આપણી માતૃભાષાનોો ડાન્સ અમે કર્યો હતો. નૃત્ય કર્યું હતું નૃત્ય.
તમને પણ કર્યું.
હા અમે કર્યું હતું તમિલ તેલુગુ હિ રાજસ્થાની ગુજરાત
હા આ પેલા જુનાગઢમાં થયું જુનાગઢ માં થયું હતું ને
હા એ તો મને ધ્યાન નથી ક્યારે થયું હતું.
હાું હા જુનાગઢ માં તે પહેલે થયું હતું તે રોડ શો પણ થયો હતો. તે મારા બાઈ એ સેલ્ફી લીધી હતી તે મેં સ્ટેટસ સુપર રાખી. તે બધા જ મને પૂછ્યું તમે ગયા તમે ગયા. બધા ની બોલેને મારી તબિયત બગડી ગઈ.
હમ.
તો હું નથી જઈ હમ. બીજું બતાવો શું ચાલે છે.
હમ બસ નવાજ નવા જુની તો શાંતિ કશું. છે નઈ નવાજુનીમાં તમે કયો.
હમ બસ. તમારી દીકરી એ હવે શું કરે.
હમ કોલેજમાં છે
કોલેજમાં તે બીજી એક્ટિવિટીઝ કોઈ કરી કરી રહ્યા છે અત્ય્યારે સુધી
હા ઘણી બધી પ્રવૃત્તિઓ એની સાથે સાથે ચાલુ હોય છે
ચાલુ હોય છે તે આનું ઇન્ટરેસ્ટ કેમ હશે તારા છોકરા એ અને દીકરી એ
હમ એ લોકોનું વકતૃત્વમાં છે મેન વકૃત્વ સ્પર્ધામાં મતલબ સ્પીકિંગમાં
હ
અને દીકરાનું ક્રિકેટમાં
મારા દીકરા એ આવું ક્રિકેટમાં છે
હા
હ આખો દિવસ ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ તે ટીવીમાં જોવાનું તે ચેનલ અલગ થી મને કરવાનું કાલે રાત્રે એક વાગી ગયા છે ત્યાં સુધી તે મને મમ્મા જોવા દો મમ્મા જોવા દો પ્લીઝ પ્લીઝ જોવા દઉ
તો હમણાં તમારી તો રજાઓ પતી ગઈ ને શાળા ખુલી ગઈ ને
હા હા શાળા ખુલી ગઈ ને તો હું આમને કઈ ના કાલે તમે સ્કૂલ જવાનું છે તે ના મમ્મા બે મિનટ બે મિનટ બે બે મિનિટ કરીને તે વાગ્યા સુધી જોઈ હશે
હા પછી ઉઠવામાં મોડું થાય ને થા
મોડું થાય ને છે સવારે છે વાગે ઉઠવાવું પડે છે
પછી ઉઠાતું નથી આપણા મોટાઓથી નથી ઉઠાતું
હા બે મિનટ તે રાતે જોડે બે મિનિટ બે મિનિટ પ્લીઝ કરે છે આવે ઊંઘ આવે બે મિનિટ બે મિનિટમાંું ઉઠું બે મિનિટ કરીને તે ઓ લ ટાઈમ થઈ ગયું છે તે વેન વા વન વાળા ન ફોન આવી ગયું તેજ તરત તરત તરત કરીને ફેર દોડા દોડી થઈ જાય
તમારોું આ જો આ વિષય ટાસ્ક પૂરો થઈ જશે તો તમારું ગુજરાતી બહઉ ચોખ્ખું ને બઉુ પાપ ું સરસ થઈ જશે પાછું પેલા જેવું લગ્ન પેલા જેવું થઈ જશે સરસ
સારું કીધું તમારા જોડે વાત કરી તમને- - તમારું પણ ખુબ આભાર.
હા ના નાત ભગવાન- -
ના ના તમારું પણ આ પેલા બેન બેનપણીઓ જોડે વાત કરવાનું- - બહુ આનંદ મળે છે ને
હામ ભગવાન નો ખુબ ખુબ આભાર હવે પછી આપડે બધા અમે સિંધી ટાસ્પ કર્યો હવે પછી આપડે બધા રૂબરૂ મળવાનું કશું કે જે રાજ્યમાં જાશુ તો યાદ કરશો
હા હ બઉ તમને ખબર છે તમને મારા સાસુ જોડે વાત કરી લીધા છે
એવું છે
હા આજે હું તારું વોઇસ કોલ મળ્યું મને તે તેમના વોટ્સઅપમાં તો હું જાણું છું તે આવાજ સાંભળ્યું છે કઈ તમને મને ખબર પડી તો મારા જોડે વાત કરે ને
એટલે મારો અવાજ સાંભળી ને ક છે તમારા સાસુ માં
ના હું કહું છું
હા શું એટલે મારો અવાજ તમારી સાસુ જેવો છે એમ?
ના ના ના તમને તે એના જોડે વાત કરી લીધા છે. પેલા તે સધીમાં- -
અચ્છા સિંધીમાં હ હા મોટી ઉમર ના છે- - મારી દીકરીઓ છે એક વહુ છે- -
આવ આવ.
એક વહુ છે એને સિંધી ઓછું ભાવે છે પ- - ટાસ્ક પતી ગયું છે.
હા મને સિધી બહ આવે છે આવું એવી રીતે- -
ઓછું આવડ ઓછું ઓછું આવડે છે કે વધારે આવડે છે?
વધારે આવડે છે મને સિંધી એ મતલબ- - આખી આવે છે સિંધી લખવાનું ભણવાનું- -
એવું થયું હતું હા ત્રણ દીકરીઓ છે.
આવું આવું ત્રણ દીકરીઓ છે એક દીકરો છે.
હા બરાબર બરાબર હું નામ પણ યાદ કરીને કહીશ.
હા હા.
હા હા હા મને નામ પણ ધ્યાન આવે છે બરાબર.
આવે છે ને?
જો કેવો અનુભવ થયો- -
હા હા.
મતલબ સિંધી ભાષામાં- - તમારી સાસુ માં જોડે વાત- - કરી ત્યારે એને કીધું કે મને જોડયા છે. મારી દીકરીઓનું બધા ન ટાસ્ક થઈ ગયું બહું નું- - થઈ ગયું બધા નું થઈ ગયું અને હ રસ- - થોડું મોડું પતે તો એણે મેં બીજી વાર ફોન કરો તો એમને યાદ હતું કે તમારું રસોડું વેલું પતી જાય. હા હા માસી યાદ આવે છે બરાબર. હા હા અચ્છા અચ્છા બરાબર છે.
હું તેના આના વોટ્સઅપમાં તમારું અવાજ સાંભળ્યું. તો હું ગું હું આને જોડે વાત- - કરું જો તે આવાજ તો તેજ છે.
વા વાહ સરસ સરસ હ મજા પડી ગઈ સાંભળી ને મને શું આવે છે. હા હવે મને શું થાય છે? જો હિન્દી હવે જો આપણે સિંધી ટાસ્ક કરી લીધું ગુજરાતી- - ક લીધ હવે મરાઠ આપણને આવડતું નથી. મરાથી મને બે ત્રણ કટકી કટકી વાક્યો આવડે.
આવું
હા તો મેં કીધું આ તો મરાઠી શીખવું પડશે બાપુ. તો આપડે ત્રીજો ટાસ્ક કરજો? હા કેજીનમાં ખબર પડી ગઈ ના ના પછી કઈશ પછી કઈશ.
આવ.
હા પછી કઈશ હમણાં હા પછી વાત કરશું એ પછી વાત કરશું. અને અ હમણાં ફોન કપાઈ જશે હા. જાતે જાતે એટલે ચિંતા ના કરશો તમારી જોડે વાત કરીને ખુબ સારું લાગ્યું. ખૂબ ખૂબ આભાર.
લાગ્યો?
જે આપડે બેનપણી નું નામ લેતા હતા ને તો બપોરે એની જોડે વાત થઈ. હા તો જે ટોપ પીક નીકળો ને જે તંદુરસ્તી નો નીકળો કે મારા મમ્મી ખાવા પીવા માટે ધ્યાન રાખીએ તો બઉુ સરસ ટોપિકમાં અમે આજે આપે બે વાત કરી ને એવું જ છે એક ફોન એમણે કર્યો એક ફોન મે મેં કર્યો એટલે બે ન બધું સરસ થઈ જાય ટાસ્ક થતું આવે ને બધાનું
હમ બધા ન
હમ હમ ચલોો પછી વાત કરીએ
હમ હમ.
ચલો માસી ને યાદી આપજો ખુબ ખુબ આભાર.
તમારું જ પણ મને પણ મજા પડી ગઈ
માસી સાથે તમે સિંધી ભાષામાં વાત કરી હતી સરસ મજા પડી ગઈ
હા જય શ્રી કૃષ્ણ
અ ખૂબ ખૂબ આભાર
તમારું જ પણ
બ બહોત.